હલો.
થેન્કયુ
હલો. હા બોલીએ, બોલો ને ગુજરાતી છો.
હા.
હા બોલો બોલો
નમસ્તે મં હું મજામાં છું તું કે છે
મજામાં
એ પણ મજામાં છું આજે મને તારી સાથે તે એક ખૂબ જ રોચક વિષય પર વાત કરવાની છે
હમ બોલો
આજે આપણ સોશિલ મીડિયા સારું કે ખરાબ આ વિષય પર ચર્ચા વારશો
હમ
હા ઇન્સ્ટાગ્રામ ફેસબુક વટ્સએપ યુટ્યુબ સ્નપચેટ સોશલ મીડિયા આપણ જીવનોનો ભાગ બની ગયો છે
હમ
હ મારા મતે સોશિલ મીડિયા સારુંપં છે અને ખરાબ પણ બની શકે એનો ઉપાય કેવી રીતે કરીએ પર નિર્ભર છે
હમ સોશિયલ મીડિયા એક રીતે સારું એક પ્લેટફોર્મ બન છે કે જે ઘરે બેસીને જે કામ કરતા હોય ને એને એક અપડેટ પણ મળે પણ એમાં ઘણા બધા પેલા નેગેટિવ પોઈન્ટસ પણ એના ઘણા બધા છે એમ
હા હા હ
હમ
હમ સોશિયલ મીડિયા ફાયદા મારા મતે સોશિયલ મીડિયા ન બૌી મોટા ફાયદા એ છે કે લોકોને જોડવાનું કામ કરે છે દૂર રહેતા પરિવારજનો મિત્રો અને ઓળખી લોકો સાથે સંપર્કમાં રવું ખૂબ આસાન બની ગયું છે
બની ગયું છે હમ સાચી વાત છે
હા પહેલે પત્ર અથવા ફોન પર નિર્ભર રહેવું પડતું હતું હવે ફોટો વિડીિયો મેસેજ વોટ્સપ નોટ બંધતું તુરંત મોકલી શકાય છે
હમ એટલે ડિપેન્ડન્ટ હતા કે આપણે પેલું લેટર કેવું કઈ બી બોલે ને તો આપે એક બે દિવસ ની વેટ કરવા પડતું હતું હવે આપણે ઓન ધ સ્પોટ બધું જ કામ જલ્દી કરી શકીએ એમ સોશિયલ મીડિયા એ રીતે આપણને ઘણું ઉપયોગી છે આજે ઘણી બધી બનો જે છે તે ઘરે કામ કરે છે ઘરે કઈ કરી નથી શકતા પણ ફોટો અને વિડીિયો ના અપડેટના લીધે એ પોતે પોતાના અંદરના હુનર ને બધું બહાર કાઢે છે
હા હા
હમ
ખાસ કરી જે લોકો બીજા શર શહેરમાં અથવા વિદેશમાં રહે યોગ્ય તેમને માટે સોશિયલ મીડિયા વરદાન સમાન છે
સાચી વાત છે હમ
પરિવારના ફોટો જોવા વિડિયો કોલ કરવા શુભેચ્છા મોકવલા આ બધું તો સરળ બની ગયું છે
આજે વિદેશમાં રહેતા એ લોકો ક્યાં આપણા ફેસ ને બધું જોતા હોય પણ આ માધ્યમ ના લીધે આપણે બધું જ જોઈ શકીએ એ લોકોને
હા. ઓપન યુટુ યુટ્યુબ પર ઘણી નવી વસ્તુઓ શીખે છું કુકિંગ ક્રાફ્ટ સિલાઈ બ્લાઉઝ ડિઝઇન બ્યુટી ટિપ્સ ઘણું બધું શીખવા મળે છે.
ઘણું બધું ઘણું બધું
હ
સારું જ છે, પ્લેટફોર્મ પણ હવે થોડું એનો દુરપયોગ બી ઘણા બધા કરી રહ્યા છે.
હ
પણ આપણે સારું શીખવાનું એમ જે જે વસ્તુ ખરાબ શીખી રહ્યા છે, એને ડિલેટ અને બ્લોક ન બી ઓપ્શન હોય છે, તો તે આપણે કરી શકીએ
હા હા.
હમ.
વિદ્યાર્થીઓ માટે પણ સોશિયલ મીડિયા કરે ઉપયોગી બની છે, શૈક્ષણિક પેજ મેટિવેેશનલ વિડીયો કરંન્ટ અફેયર્સ ભાષા શિક્ષણ આ બંધુ એમ મળે છે.
ઘણા બધા સારા સારા ટીચર લોકો પોતાનું કેટલું નોલેજ શેર કરે જ છે, આમાં એમ વિડિયો દ્વારા પણ
જો યોગ્ય પેજ ફોલો કરવામાં આવે તો જ્ઞાન વધારી શકાય
હમ. સાચી વાત છે.
આબાર આ માધ્યમના થ્રુ થી જ જોઈ આજે આ એક વસ્તુ પણ ઓપન થઈને આપડે બધા કરીએ જ છે, ને વાત છે, એ ને બધું એમ
હમ. હા.
હમ. પેલે નિર્ભરતા હતી ખાલી ન્યુઝપેપર જે આપણી ઘરે સમાચાર પત્ર અને બધુંત તું હતું ને ત્યારે આપણને જાણ થતી હતી. કે ભાઈ શું થાય છે, કયા દેશમાં શું થાય છે. કયા પ્રદેશમાં શું થાય છે, કયા ગામમાં શું થાય છે, હવે ઓન ધ સ્પોટ આપને ફેસ બુક અને એના ઉપર અપડેટ મળી જાય છે, ઓન ધ સ્પોટ
હમ.
તો ખૂબ મોટા ફાયદા છે, આજકાલ ઘણી સ્ત્રીઓ ઘર બ બેઠા બ્લાઉઝ ઝઇન બુટક મેહેંદી કેક પાપડ જ્વેલરી હોમમેડ વસ્તુ આ બંધુ પ્રચાર સોશિયલ મીડિયા દ્વારા
હમ. લેડીઝ લોકોને ઘણો ઘણો ફાયદો થયો છે, ઘણો એમ
હ ના આતિ પ્રતિભા દુનિયા સક્ષમ આવે છે, કોઈ ગાતું હોય ડાન્સ કરવું તોું હોય ચિત્ર બનવાતું હોય કપડા ડિઝાઇન કરાવતું હોય તો એ સોશિ્યયલ મીડિયા પર પોતાનું કામ બનાતી છે.
હા.
હ
મેઈન વસ્તુ આપડે ઓળખતા પણ નહીં હોય તેને આપણે લાઈવલી જોઈ શકીએ એ કે આટું સરસ કામ કરે છે આ
હ ઈન્સ્ટાગ્રામ અથવા ફેસબુક પર ફોટો મુકવા ગ્રાહક સાથે વાતી કરવી ઓર્ડર લેના તે આપ નવી દિશા મે
એ વસ્તુ પણ એક એ સારું છે. બીજું એક ઓપ્શન કે આજે ઘણા બધા લેડીસો પોતાના ઘરેથી કામ કરે છે જેવી રીતે ડ્રેસીસ વેચે છે આ વેચે છે તો ઓનલાઈન આવી રીતે ફોટો અને પોતે એ કરીને પણ વોટ્સઅપ પર ઉપર ગ્રુપ બનાવીને પણ સેર કરે છે.
હા હા આ તે આત્મવિશ્વાસ પણ વધે જે બીજા લોકો તારી કલા જોઈ પસંદ કરી અભિપ્રાય આપે એથી પ્રોત્સાહન મળે.
હમ
સોશિલ મીડિયા મનોરંજન મનોરંજન માટે પણ ખૂબ લોકપ્રિય છે ગીતો, કોમેડી, વિડીયો ફિલ્મ કલીપ ડ્રવલ્સ રેડિયો લોકોનો ફાયદા સમયે આનંદ મળે છે.
સાચી વાત છે. ઘણા બધા રીલ્સ સારા હોય છે કોમેડી રીલ્સ હોય છે તે બધા જોય છે એમ
હવે એને ખરાબ બાજુ પર આવે છે. મારા મતે સોશિયલ મીડિયા ન સૌથી મોટા ગેરફાયદા એ જ- છે કે લોકો એમાં વધારે સમય બગાડ છે. એકદમ સાચું થોડાક મિનિટ માટે મોબાઈલ ખોલીએ અને ખરાબ જમ પડે કે એ બી કલાબ નીકળી જ ગયા- -
હમ સાશી વાત છે.. થોડું ફેમિલી કુટુંબ એટલે આપડે જે સહકુટુંબ રહે છે ને- - એમાં થોડુંક એક જરિયો બનાવી દીધો છે એમને મોબાઈલે- - કે બધા પર્સનલ પર્સનલ પોતાને રીતે થાય છે.
પેલે એવું હતું- - સાથે જોડાણ માં બધા ભેગા મળતા ને ત્યારે એકબીજાની વાત કરતા હતા. એકબીજાના અનુભવો શેર કરતા હતા. હવે એવું થઈ ગયું છે છોકરાઓ છોકરાઓના મોબાઈલ લે છે. આપણે આપણા વડીલો મોટા છોકરાઓ લે છે એનાથી આપણા મોટા- - વડીલો એ લોકો ના મોબાઈલ એટલે બધા પોત પોતાના પર્સનલ થઈ ગયું પર્સનલ- -
એટલે આ ગેરફાયદો તો છે- -
હા વારંવાર ફો ફોન ચેક કરવો કોણ મેસેજ કર્યો કોણ લાઈક- - કરીઉ નવી રીલ આવી- - કે નહી આ બધું તું મનેને બા બાંધી રાખો છે.
હા.
એકાગ્રતા ઓછી થાય છે માણસ કોઈ એક કામ- - કામોમાં પૂર્ણ ધ્યાન ના આપી- -
ના આપી શકે હમ
આ સોશિયલ મીડિયા પર તુલના કરવાનો પણ ઘને પ્રશ્ન છે. મતલબ કે લોકો બીજાનો ફોટો, કપડા, પ્રવાસ, પૈસા, સૌંદર્ય, લાઈફ સાઈલ- - જોઈને પોતાને એના સાથે કમ્પ્યુટર કરે- - -
હમ એટલે પછી એ પણ એવી રીતે કરવા જાય હમ- -
ખાસ કરીને કિશોર વયના- - બાળકો અને યુવાનો પર એનો અસર વધારે પડે
હમ સાચી વાત છે.
અને કર્યો કે લોકો લાઈક્સ અને કમેન્ટ પર પરજ પોના તો સુખ રખવા લાગે છે.
ગેરફાયદા બી એટલા જ છે. પણ અને ફાયદા પણ એટલા જ છે પણ એક રીતે આપણે જોવા જઈએ ને તો ગેરફાયદા તો વધારે જ છે. કારણ કે એના લીધે આજે એકમ એકમેકનીતા રહી નથી એમ
હા.
પેલું કઈ છે ને કે માણસ એક રૂમમાં એક મોબાઈલ અને એકલું રહી શકે. એ આજે સોશિયલ મીડિયા એ કરી દીધું છે.
હમ્મ.